હલો
હલો
કેમ છો, બસ મજામાં
બસ મજામાં કેવું, તબિયત ને એ બધું બરાબર ને.
હા બધું કમ્પ્લેટ, તમે કો?
કાઈ નઈ બસ આજે આ જૈવિક ખેતી વિષય ઉપર થોડી ચર્ચા કરવી હતી. કે ભારત એક આ આમ કૃષિ પ્રધાન દેશ છે. આપડા દેશની મોટી વસ્તી ખેતી ઉપર નિર્ભર છે અને ખેતી માત્ર અન્ન ઉત્પાદન નુ સાધન નથી પરંતુ દેશના આર્થિક વિકાસનો આ મુખ્ય આધાર છે. છેલ્લા કેટલાક દાયકાઓમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો આપડે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા થઈ ગ્યા છે. શરૂઆત માં ઉત્પાદન વધ્યું પરંતુ ધીમે ધીમે આપડા જમીન છે એની ફળદ્રુપતા ઘટી પાણી નું પ્રદુષણ થયું. અને માનવ સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર જોવા મળે છે. એટલે આ સમસ્યાઓ નો અસરકારક ઉકેલ આપડે કહીએ તો જૈવિક ખેતી છે. અને જૈવિક ખેતી માત્ર એક ખેતી પદ્ધતિ નથી પરંતુ કુદરત સાથે સુમેળ માં રહી ને ખેતી કરવાની એક જીવનશૈલી આપડે કહી શકીએ.
હા સાચી વાત કઈ તમે અને જૈવિક ખેતી છે ને આજના સમયની ખૂબ જ અ જરૂરી ખેતી પધ્ છે કે જૈવિક ખેતી એટલે એવી ખેતી કે જેમાં રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશકોનો ઉ ઉપયોગ ઓછો અથવા કરવામાં આવતો ન હોય તેના બદલે ગાય નુ છાણ ગૌમુત્ર વર્મી કમ્પોસ્ટ અને લીલું ખાતર અને કુદરતી જંતુનાશક નો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી જમીનની ફળદ્રુપતા પણ ઘણી એવી જળવાઈ રહેતી હોય છે અને પર્યાવરણ ને પણ નુકસાન થતું અટકે છે. આજે ઘણા જણા ખેડૂતો છે ને વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતર નો વધુ ઉપયોગ કરતા હોય છે. શરૂઆત માં ઉત્પાદન તેમનું વધતું હોય છે. પરંતુ લાંબા ગાણે છે. ને જમીનની ગુણવત્તા ઘટતી જાય છે. જમીન કઠણ બનવા લાગે છે. અને તેમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો પણ ઘણા એવા નાશ પામતા હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને જૈવિક ખેતી એટલે એવી ખેતી પદ્ધતિ જેમાં રાસાયણિક ખાતરો કૃત્રિમ જંતુનાશકો અને ઝેરી દવાઓનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતરો જૈવિક ખાતરો અને જૈવિક જીવાત નિયંત્રણ પદ્ધતિઓ દ્વારા આપણે પાક ઉગાડવામાં આવતો હોય. અને આ પદ્ધતિમાં જમીન પાણી હવા અને જીવસૃષ્ટિનું સંરક્ષણ પણ કરવામાં આવ હોય છે અને ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો ગાયના છાણ ગૌમૂત્ર લીલા ખાતર અને કુદરતી પદ્ધતિઓથી ખેતી કરતા હતા. તે સમયની જમીન આમ વધુ ફળદ્રુપ હતી અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું હતું. હરિત ક્રાંતિ પછી રાસાયણિક ખેતીનો પ્રચાર વધ્યો પરંતુ આજે ફરીથી સમગ્ર વિશ્વમાં જૈવિક ખેતી તરફ લોકો વળી રહ્યા છે. અને જૈવિક ખેતીનો મુખ્ય સિદ્ધાંત આપણે કહીએ તો એ જમીનની ફળદુપતા જાળવી રાખવા માટે પછી કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા માટે પર્યાવરણને નુકસાન ન પહોંચાડવું સ્વસ્થ અને ઝેર મુક્ત ખોરાક નું આપણે ઉત્પાદન કરવું જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું આ એ તેના મુખ્ય સિદ્ધાંતો આપણે કહી શકીએ. અને જૈવિક ખેતીમાં અ ઉપયોગમાં લેવાતા મુખ્ય સાધનો કહીએ તો ગો- ગોબર પછી વર્મી કમ્પોસ્ટ લીલું ખાતર પછી જીવામૃત ઘન જીવામૃત પંચગવ્ય નિયમ આધારિત જંતુનાશકો બાયો ફર્ટિલાઈઝર બાયોપેસ્ટિસઇડ્સ એટલે આવી બધી જે જૈવિક વસ્તુઓ છે એનો ઉપયોગ થતો હોય છે. અ ખોરાક પ્લાન્ટ ઉત્પા ખેતીમાં ઉત્પાદન માટે અને જૈવિક ખેતીથી આપણને ફાયદા પણ ઘણા થતા હોય છે કે જોઈએ તો.. આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય જૈવિક ખેતીથી મળેલા પાકમાંથી આપણે ઝેરી રસાયણોનું પ્રમાણ ઓછું હોતું હોય છે. તેથી તે માનવ સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત ગણાતું હોય છે. પછી એ આપણી જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદ રૂપ થતા હોય છે. કે જૈવિક પદાર્થો જમીનમાં જે સજીવ દ્રવ્ય ધરાવે છે. અને સૂક્ષ્મજીવોની સંખ્યા છે. એમની એ સંખ્યા વધારવામાં પણ મદદ કરતા હોય છે પછી સાથે જોઈએ તો પર્યાવરણનું રક્ષણ કરતા હોય છે કે રાસાયણિક પ્રદુષણ ઓછું થાય છે પાણી અને હવાની ગુણવત્તા છે એ જળવાઈ રે છે. અને જે જૈવ વિવિધતા છે એ પણ સુરક્ષિત રહેતી હોય છે. સાથે-સાથે પાણીનું સંરક્ષણ પણ થતું હોય છે. કે જૈવિક દ્રવ્ય ધરાવતી જમીન છે એ વધુ પડતું આમ પાણીનો સંગ્રહ કરી શકે છે. અન તેથી આપણને સિંચાઈની જરૂરિયાત છે એ પણ ઘટતી હોય છે. અને ખેડૂતને લાંબા ગાળે છે ને ફાયદો પણ થતો હોય છે શરૂઆતમાં ઉત્પાદન થોડું ઓછું હોઈ શકે છે. જૈવિક ખેતીમાં પરંતુ જો લાંબા ગાળે સુધી કરવામાં આવે તો લાંબા ગાળે એ જમીન છે ને સ્વસ્થ રહેતી હોય છે અને એ એને મેન્ટેન કરવાના ખર્ચ તેમાં પણ ઘટાડો થતો જોવા મળતો હોય છે. એટલે આવી રીતે જોઈએ તો જૈવિક ખેતીના ઘણા ફાયદા છે.
હા સાચી વાત અને જૈવિક ખેતીથી છે ને પાણીનું પ્રદુષણ પણ ઓછું થાય છે. જ્યારે ખેતરમાં વધુ પ્રમાણમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે. ત્યારે વરસાદના પાણી સાથે તે નદીઓ તળાવ ભૂગર્ભ જળમાં ભળી જાય છે. જૈવિક ખેતી આ સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડતી હોય છે. આજે બજારમાં જૈવિક ઉત્પાદન ની માંગ પણ ઘણી વધતી રહી છે. કે ઘણા લોકો થોડો વધારે ભાવ ચૂકવીને પણ જૈવિક અનાજ દાળ ફળ શાકભાજી બધું ખરીદતા હોય છે કારણ કે તેઓને જે ને પોતાનું સ્વસ્થ વધુ મહત્વ આપે છે. અને ખેડૂતો માટે પણ આ એક સારી તક બની શકે છે જો તેઓ ગુણવત્તાયુક્ત જૈવિક પાક ઉગાડે તો તેમને બજારમાં પણ સારો એવો ભાવ મળી રહેતો હોય છે. પરંતુ તેના માટે તેમને યોગ્ય તાલીમ અને ધીરજની પણ ઘણી એવી જરૂર હોય છે. કારણ કે શરૂઆતમાં ઉત્પાદન તો થોડું ઓછું હોય શકે છે. પણ અ ભવિષ્યમાં તેમને વધુ સારું એવી તક મળતી હોય છે. અને મને લાગે છે કે સરકાર અને કૃષિ યુનિવર્સિટીઓ એક ખેડૂતોને જૈવિક ખેતી વિશે વધુ માર્ગદર્શન પણ આપવું જરૂરી છે. કે તાલીમ શિબિરો પ્રદર્શન અને પ્રયોગો દ્વારા ખેડૂતોને નવી પદ્ધતિઓ શીખવામાં આવે તો વધુ લોકો જૈવિક ખેતી અપનાવી શકે છે આજ કાલ ઘણી કૃષિ સંસ્થાઓ ખેડૂતોને છે ને વર્મી કમ્પોસ્ટ બનાવવાની રીત કુદરતી જંતુનાશકો તૈયાર કરવાની પદ્ધતિ અને જમીનની ગુણવત્તા જાળવવાની માહિતી પણ આપતા હોય છે. આ પ્રકારની માહિતી ખેડૂતો માટે ઘણી એવી ઉપયોગી સાબિત થતી હોય છે. અને મને એવું લાગે છે કે આપણે પણ આપણા ઘરમાં નાનકડો કિચન ગાર્ડન બનાવી શકીએ છે. તેમાં ટામેટા મરચાં ધાણા મેથી પાલક અન્ય એવા શાકભાજી પણ આપણેે કુદરતી રીતે ઉગાડી શકતા હોય છે. કે જો આપણે ઘર આપણું પોતાનું ઘર હોય તો આપણે કિચન ગાર્ડન બનાવી શકાય પણ જે લોકો ફ્લેટમાં રેતા હોય એ લોકો માટે તો ઘરમાં સંકડાશ હોય તો એ લોકો ટેરેસ ગાર્ડનનો પણ ઉપયોગ કરી શકે છે અને એમાં પણ એ લોકો ટામેટ મરચા, ધાણા, મેથી, પાલક બધું ઉગાડી શકે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. પણ જૈવિક ખેતીથી ઘણા નુકસાન પણ થતા જોવા મળતા હોય છે કે. જૈવિક ખાતર તૈયાર કરવામાં જ સમય લાગતો હોય છે પછી જીવાત. જીવાતો હોય એનું નિયંત્રણ કરવું આપ આપણા માટે ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે અમુક વાર પછી જેૈવિક ઉત્પાદનો છે એમનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા પણ સમય લેતી હોય છે. પછી બજારમાં વેચણ માટે અલગ વ્યવસ્થ થા જરૂરી બની શકે છે કારણ કે આજના આધુનિક યુગમાં. તો અજૈવિક ખેતી જ વધારે થતી હોય છે પણ જે આ જૈવિક ખેતીનો પાક છે. એ ઘણો જ શુદ્ધ હો હોવાથી એને બજારમાં વેચાણ માટે અલગ વ્યવસ્થા જોઈએ. સાથે જૈવિક ખેતી અને પર્યાવરણ નુ પણ એક અલગ સંબંધ છે કે જૈવિક ખેતીથી આપણે. જમીનનું ધોવાણ ઘટાડી શકીએ છીએ આપડું ભૂગર્ભ જૂડ છે. એને પ્રદુ એ પ્રદુષિત થતું નથી કારણ કે આપણેે જો. અજૈવિક ખેતી અપનાવીએ તો એના કારણે. જે અ જંતુનાશક દવાઓને એવા રસાયણો વાપરે છે એ જમીનમાં જત તા હોય છે અને જમીનમાંથી ભૂગર્ભ જનને અસર કરતા હોય છે. સાથે સાથે પક્ષીઓ, મધમાખીઓ અને અન્ય જે લાભદાયક જીવ સુ સુરક્ષિત રહેતા હોય છે પછી કાર્બન સંગ્રહમાં. પણ વધારો થઈ શકે છે સાથે આબોહવા પરિવર્તનની. અસરમાં પણ ઘટાડવામાં આપણને મદદ કરતી હોય છે. અને આધુનિક યુગમાં તો જૈવિક ખેતી સાથે નવી ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ થઈ રહ્યો છે. ડ્રીપ સિંચાઈ વરસાદી પાણીનો સંગ્રહ. ડ્રોન દ્વારા પાક નું નિરીક્ષણ, માટી પરીક્ષણ. પછી મોબાઈલ એપ દ્વારા ખેતીનું માર્ગદર્શન. એટલે આવી ઘણી આધુનિક અ ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે જે ખેતી માટે ઉપ ઉપયોગી છે. અને ભારતમાં તો જૈવિક ખેતી ઝડપથી વિકસી રહી છે તેના કારણો આપણે સમજીએ તો. કે સ્વસ્ સ્વસ્થ ખોરાક ની વધતી જતી માંગ. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પછી નિકાસની તકો. સરકાર દ્વારા પ્રોત્સાહન, ખેડૂતોમાં નવી સંબંધ. સમજ એટલે આવા બધી વસ્તુઓના કારણે આપણે દેશ. માં પણ જૈવિક ખેતીનો વિકાસ થઈ રહ્યો છે. અને વિદ્યાર્થી તરી વિદ્યાર્થી અને યુવાનો તરીકે પણ આપણી. થોડીક ફરજો છે કે જૈવિક ખેતી વિશે આપણે જાગૃતિ ફેલાવી જોઈએ. રસાયણો ના વધારે પડતા ઉપયોગના કારે અને જે નુકસનો થતા હોય. એ આપણેે લોકો માં સમજાવવા જોઈએ આપણા ઘર આંગણે છે આપણે. કિચન ગાર્ડન આપણે શરૂ કરી શકીએ છીએ પછી કમ્પોસ્ટ. બનાવતા આપડે શીખવવું જોઈએ અને ખેડૂતોને નવી માહિતી. પહોંચાડવા માટે પણ આપણે સહયોગ આપવો જોઈએ. એટલે સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક અને સ્વસ્થ માનવ. એ જૈવિક ખેતીનું એક સાચું સ્વપ્ન છે એવું પણ કહી શકીએ છે. કારણ કે રસાયણોથી નહીં. પરંતુ પ્રક પ્રકૃતિના આશીર્વાદ થી ઉગાળેલો પાક જ આપ આપડું સાચું પોષણ આપતું હોય છે.
હા સાચી વાત કઈ તમે અને. ઘણા ખેડૂતો એવું કહે છે ખબર કે જૈવિક ખેતીમાં શરૂઆતમાં ઉત્પાદન થોડું ઓછું મળતું. હોય છે તો આ વાત એમની સાચી છે પણ કેટલાક કિસ્સામાં છે ને. શરૂઆતના થોડા વર્ષોમાં ઉત્પાદન ઓછું થઈ શકે કારણ કે. જમીનને ફરીથી કુદરતી સ્થિતિમાં આવવામાં સમય થોડો લાગતો હોય છે. પરંતુ થોડા સમય પછી જમીનની તંદુરસ્તી સુધરે છે. અને પાકની ગુણવત્તા પણ ઘણી સારી થાય છે અને લાંબા. આગળ આ પદ્ધતિ વધુ ટકાઉ સાબિત થતી હોય.
હા એ તો તમે. ઘણી સાચી વાત કીધી વાંધો નહી સારું સારું છેને. પછી વાત કરીશું આ વિષય પર આવજ.
આવજો.